શું કરો છો પરેશભાઈ.
બસ આ ઘરે છીએ આનંદભાઈ.
એવું એમ ને.
હવ શું ચાલે કો.
બસ શાંતિ જ છે તમારે કેવું છે.
આપડે મજા મજાશે ભેલા હો.
હા.
હવ મજા મજા જાહું જલાલી છે.
આપડે ચોક પ્રવાસ નું ગોઠવો, એમ કેતો તમને.
અરે હાલ જ ગોઠવી જાણે છી બાજુ જેવું કેજો.
તમે કોહો ઈ બાજુ જઈએ આપડે.
હું કોઈ બાજુ એમ.
હા.
ફરવા તમારે જવું છે ને યાર મારે કહેવાનું હોતું હશે, તમે કો ઈ બાજુ આપડે ગાડી લઈને જતા રહીએ.
તમારે કઇ બાજુ જવાની ઈચ્છા છે ચલો.
દ્વારકા સોમનાથ ગિરનાર.
દ્વારકા સોમનાથ અને ગિરનાર.
હા.
બરાબર ગોઠવી દી ચલો કાલે જ તમે કોઈ દિવસ ગેલા છો કે પેલી વખત જવાનું.
પેલી વખત આપડા.
પેલી વખત જ જોશો ને.
હમ્મ.
કશો વાંધો નઈ ક્યારે ગોઠવવું છે કો.
આપડે તમે નવરા હોય તો ગોઠવવી દઈએ બે દાડામા જ.
આપણે નવારા જ છીએ.
તો બે દાડુંમા ગોઠવી દઈએ. પેલા જાશુ દ્વારકા જાશુ પેલા.
પસી.
પછી સોમનાથ પછી ગિરનાર દાસ.
પછી ઘેર.
પછી ગયા.
બરાબર ના એટલું ઘણું થઇ ગયું.
હા.
ત્યારે જ શ્યામા જઈશું કો પેલા ઇતો.
આપડે શું કરશું ગાડી કરશું કે બસ માં જશુ.
એટલા ફેમિલી સાથે જવું હે કે આપડે મિત્રો મિત્રો.
મિત્રો મિત્રો આપડે.
બરાબર તો પછી ગાડી જ કરી લઈએ ને.
હા ગાડી માં સારું રે આમ મિત્રો મિત્રો હોય તો ટાઈમ પણ જતો રહેે.
તારી વાત સાચી. વાંધો નહીં ગાડી કર લે ગાડી છે, ગામમાં કે
આપડો ગાડી નો એક કોન્ટેક્ટ છે.
એમ શું નામ છે, ભાઈ નું
સુરેશ ચંદ્રમણા કરીને છે, ભાઈ
ઈ તો હવે પૂછવું પડે આપડે
ભાડું પૂછી લો કિલોમીટર ના કેટલા રૂપિયા છે, એ પૂછી લો.
હા,
પછી કોઈ ટોલ ટેક્સ આવે તો એના ઉપર કે આપણા ઉપર એ પૂછી લો.
હા.
ગાડી ના કાગલે હશેક નહી પૂછી લો પિયુષ ડ્રાઈવિંગ લાયસ. સન્સ આરસીી બુક બાયોફિટનેસ સર્ટીિફિકેટ. બધું પૂછી લો અને અને જું પૂછવાનું કે કદાચ પોલીસ. પકડે પ પૈસા કોને ફરવાના આપણે. કે એ લોકો પરસે.
એ પૂછી લ.
હા એ બી પૂછી લો. બરાબર અને કલો બોલો.
પેલા દ્વારકા દસું.
હા દ્વારકાશું બોલો પછી.
પેલા વાજે નીકળશું.
અચ્છા કેટલા વાગે તો સાંજે નીકળી ને એટલે સવાર વેલા પહોંચી જઈએ
હા સવાર વહેલા ના દર્શન પણ સારા થાય.
હા સાચી વાત છે કેટલા. પછી.
ગુમતી ઘાટ જોવા જશું.
બરાબર ગુમતી ઘાટ પછી બેડ દ્વારકા.
હમ.
બરાબર. ના બસી કછ.
ત્યા પછ સવાર ચા નાસ્તો કરેન.
બરાબર નાસ્તો કરવો પડશે એમ.
હા ચા નાસ્તો તો કરવો પડે ને સવારે.
બરાબર.
સારી હોટલ માં ચા નાસ્તો કરી લઈશું.
હોટેલમાં જ કર આવું કરી જ કેમ અને એના. ડ્રાઈવર. કોણ છે ડ્રાઈવરો કારણ કે ડ્રાઈવર ને પછી કક આપવું પડે ને.
હા.
હમ એટલે પૂછી જવાનું અને આપડે એક બે ડ્રાઈઇવર સાથે લઇ જવા ને. એટલે શું છે હા એમનું. આરામ મળી રે્રાયવડ. કયો છ એકદમમ સારું એમ.
તો આપડા પલ સુરેશ છે ને અરે. ગામનો તે પણ ડ્રાઈવર જ છે ને.
અરે વાહ જોરદારયાર તો શરમ સારું.
હા યા ને પણ લઈ લઉ સુું સંગત.
હઉ ચલેને. ચાાલ ચાલ એમને લઈ લો એટલે શું આપડે ફરન ફરન થઇ જાય ડ્રાઈવર થઇ જાય.
હા.
બીજી કોઈ ચિંતા જ નહી પછી તો.
હમ. કપડાં લઈ લેશુ એક બે જોડ કપડાં લઈ લેશુ.
હું ચાલે બે ત્રણ જોડ લઈ લેવાના એટલે, વરસાદી વાતાવરણ છે મજા આવે. હ. બે તો જોઈ લેવી જ પડશે.
હા.
બરાબર છે. પછી ગિરનાર માં તમે કોઈ દિવસ ગયેલા છો?
ગિનરમાં નહી, પેલી વખત.
પેલી વખત જો છન.
હા.
તે અડત્રીસ કિલોમીટર નો અ પ્રદક્ષિણા ન કંઈક હોય છે ફરવાનું.
એ ડ્રાઈવરને કહ્યું કે ફરવાનું થશે એમ.
હા જંગલમાંન.
હા જંગલની આજુ ગિરનારની આજુ બાજુ.
હા.
એટલે શું છે કે
હા.
તેઓ જઈએ તો આમ કે જંગલ નીમ જંગલમાં ફરિયાજવું થાય એમ કેવા. જંગલમાં શું શ બધું જોવા મળે અડત્રીસ કિલોમીટરનું આખા જે ગિરનાર કહેવાય ને મોટ તો ગિરનાર.
હા.
એની એનું ગોલ રાઉન્ડે એમ.
હા સાજવા.
હ મજા આવે અંદર સિંહય હોય એ બધું જોવા મળે.
પિન્નાર પર્ત નું ગ રાઉન્ડ મારવા.
હા ગોળરામ ઉપર તો જવાનું.
હા.
ઉપર ની ઘડતા સુધી, અ કેવાય કે પેલું છે. ઉડન ખાટોલા.
હા.
કદાચ આવ હાલી, અડધા સુધી અડધા સુધી નથી.
હમ.
લઈવી જઈએ.
હમ, બસ ગિરનારમાં પગથિયા કેટલા છે?
નવ હજાર નવસો નવ્વાણું પગથીયા છે.
હા.
બ પછી સોમનાથ સોમનાથમાં શું સોરે વેલા લાઈનમાં.
હા.
કઈ જવાનું સરે વેલા.
હ.
એટલે તમને એક બે કલાકમાં લાઈનમાં ભરેવું પડે તે પાછું તમે જે લઓ સોમનાથ?
ઘાયલનાથી આપ પહેલી વાર પ્રવાસેથી માકમાં.
બરાબર, તઈ ફરેલા ક બાજુ?
અમે તો અમદાવાદમાં ફરેલા ને.
અમદાવાદમાંઈ જગ્ય
કાંકરિયા તળાવ એ બધું
કોક તળમાં હું જોવાનુંહ મા આસલા હિં
તા હ
માછલે હછ ન
હા માસલ ભાઈ પ્રાણીઓ બાગક્ષ બાગક્ષ હો
બરાબર પાળલા કે
પાડેલા પાંજરામપુરેલા
પાળલાન પોદનમપુરીલે
હમ્મ.
બરાબર. પણ આપડે ધેર આપ આપે ખરા લાવવા હોય તો. ક્યારે લાવવા હોય તો આપે કેમ આપણે બે સિંહ લાવવા ના ખાલી.
ના આપ.
જેમ રમાડવા ખાલી એમ.
હમ્મ.
આપણેે શું ખાલી સોસાયટી ને આગળ ઉભા રાખી ને બોધિથી રાખવાના. એ લોકો ચિત્યાજ નહી કોઈ આવેજ નઈ અંદર.
કહા.
હમ્મ.
ના આપે.
તોયે વાત તો કરજો તમાર કોઈ હોય તો ઓળખીતા.
અમારે તો કોઈ ઓળખીતા જ ને
ઓળખીતા કરો યાર. અમે તો ટેસ્ટિંગ અડધા ભાવ કરી આપીએ તમે એટલું ના કરિ આપો.
ટેસ્ટિંગ તો કરી આલો ઓળખીતા હો હોવા જોઈ ને.
હ આપણે બે ઓ ઓળખીએ છીએ હું તમને ઓળખું તમે મને ઓળખો બીજુ શું જોવે. તમે કોકરે તળાવ ફરેલા હમ્મ. હા તે પણ કઈ કોન્ટેક કરો એ ફરેલા હું તો જેેલો નહી બાર. આપડ બે જ જોઈ સી વાધાર નઈ જોતા.
અ ના આપે.
આમાં શું ખ ખાલી અંદર બોધેલા હોય ને તમે સોસાયટી આગળ. તો કોન વોશુભને હુંઈ જવાનું કોઈને સિક્યુરિટી વાળો જોવે કોણ જાગવાનું જ નારે, ખાલી તો ચાર પાડે ને તલબ ચોર હૈ કે કોઈ બીજા આડુસ પાડુસ ની કોઈ આપડે ઊં કરીને ના બોલાવે.
હા ના ભેગું
આપડે કઈ છોડવાના નઈ ગામ માં રખડતા નઈ મૂકવાના બોધી જ રાખવાના હે.
કોઈ ના આપે સી. એ. કોઈ આપે.
કઈક કરો યાર. આપડ બે જ જુએ હે નાના હશે તો બી ચાલશે બચ્ચા.
તો પછી વેચાતા લેવા જવું પડે.
આટલે પણ કયો મળે કોન આપણે જઈએ.
એતો અમને ખબર નથી પણ
ઓનલાઈનમાં કોઈનો કોન્ટેક્ટ કરીએે.
ઓનલાઈનમાં કોન્ટટેક્ટ કરીએ એમ.
હ અ.
હમ્મ બરાબર. કુતરા મળી રહ્યા છે.
કુતરા તો કૂતરા તો ઓનલાઈનમાં ફોન માં પણ આવે છે.
ઓનલાઈન માં કુતરા હ.
હા.
શું વાત કરો કોઈ દાડ જોયા નહિ અમે તો.
પર તે હ ન.
હ અ.
ક્ષેત્રે ને પૈસા લઈ લે પાછા.
અચ્છા અ ફ્રોડ થઈ જાય એમ હમ બોલો બોલો
હમણાં મેં અમારા એક ભાઈ હે ને કૂતરો મંગાયો તો પંજાબથી ઓનલાઈન પૈસા નાખ્યા ઓનલાઈન પૈસા મામાંગતા હતાાય ભાઈ તે એ ના નાખ્યા પેલા બસી આ આપણા ડીસા શહેર આવીને ફોન કર્યો તેમને કે અમારું ગાડીનું નેટવર્ક જરૂર્યુ છે
હમ હમ
તો તમે પેમેન્ટ કરો કે ત્યારે આવશે તે એ ભઈએ આ ભાઈને દોઢસો રૂપિયા કીધા
હમ
દોઢસો નાખ્યા પછી
હ
દોઢસો નાખ્યા પછી
બોલો બોલો પછી પછી
તેમનો પાછો ફોન આવ્યો કે હજુ પણ નેટવર્ક નથી આવ્યું તે વધારે પૈસા માંગતા હતા ત્યા આ ભાઈ એ ના પાડી કે મારે નહી જોતા કૂતરાય નહી જોતા કે પૈસા માંરા પાસે આપી દેજો પછી ફોન નથી ઉપાડતા
હ કોણ ભાઈ નામ શું છે
રોહિત નામ છે
આપડો રોહિત
આપણો નહી ગામમાં
અચ્છા ગામ નો રોહિત
હા
રોજ કેટલા ગામમાં તમારા
તો ઘણા બધા છે રોહિત તો
પચા સો હશે
એટલા બધા નહિ દસ બાર રોહીત તો હશે
અચછા દસ બાર હોય વાંધો નહી કાલ સર્વે કરી દો બરાબર કેટલા રોહિત છે ખબર પાડો
હા
સુરેશ કેટલા ગામ
સુરેશ સુરેશ તો એન છે હાથ હશે સુરેશ
બરાબર લેબમાં કેટલા સુરેશ છે આપણા
લેબમાં આપડા ત્રણ સુરેશ છે
તેણ ની હારે એક હજી હે ચાર
કોણ
યાદ કરો તમે કોણ છોકો આવેવા કોઈ યાદ ધ્યાનમાં આવે આમ ચોથો સુરેશ ખરો પણ આવે ના આવે એવું બધું એમ બહુ ઓછા આવે એમ બોલો જમીન ના માલિક ખરા ને
હા, જમીન ના માલિક ખરા
આયુ ધ્યાન માં
પણ અમને ના ખબર હોય ને કે આ ભાઈ નું સુરેશ
ચમ નઈ ખબર તમને ખબર નહિ ગામ માં રો હો
સુરેશ યાર દવા વેચવા આવે એ આ જમીન હતી, જમીન હતી એમ નઈ યાર જમીન લીધી હે,
હા, સુરેશ
આ આય છે, આ એમ ઓળખો છોન હમ્મ ચારસો વીસ થયા ને,
તેમની જમીન લીધી લેબ બનાઈન
તમારા ગામમાં જમીન વેચાવા મડી હે,
હા, વેચાવા મડી ને રોડ ટચ કંપનીઓ બહ જ બની